ચા તમે બસ રાજુ નહી. ના ઘરે આ દાદા દાદી છે તો એ લોકો સાથે બેસી રહેલા છે, બસ એ લોકો સાથે વાત કર્યા કરીએ છી હમણાં રજા પડી એટલે છોકરાઓને પણ, લોકો સાથે બેસીને વાત કરવાની થોડી ગમે લોકો એ લોકોનું પોતાનું જત જીવન કે, એટલે આવી રીતના ટાઈમ પસાર કરતા છે, તમારે શું ચાલે છે?
હા બસ એજ જો મારા, દાદા સસરા અને દાદી સાસુ છે તો, ઘરમાં આ જે છોકરાઓ જે છે તેને આખો દિવસ થોડા સંભાળ્યા કરે, ને એ લોકોની ઉંમરના જે એ લોકો ના જે અનુભવો છે. એક કિસ્સા જે એ લોકોને વાર્તાના રૂપે લોકો, કયા કરે ને બીજું કે, ઘરના લોકો જો આપણા ઘરમાં હોય ને તો થોડા સંસ્કાર પણ, સારા પડે આપણા છોકરાઓ ઉપર એમ, એટલે અમે તો સહિયારા કુટુંબમાં રહીએ, એટલે કામનું તો એ રેવાનું જ આખો દિવસ, પણ એટલું જ સારું છે કે છોકરાઓ દાદા દાદી છે ને આ જે બધા ભેગા રહી છે, એટલે એ જે ઉંમર વાળા લાયક હોય તે આખો દિવસ છોકરાઓને સંભળે, ને એમના અનુભવ કહેતા રે, ને એ સારી સારું સારા સારા સંસ્કાર એ લોકોમાં પરવતા રે, એટલે સાચી વાત છે કે એ લોકો ઘરના લોકો તો જોય જ, વળી થોડુંક કીટ કિટ તો લાગે બી આપ કે આખો દિવસ એ લોકોનું, કંઈક ને કઈક કઈક ને કઈક તો ચાલતું જ રહી, કે ભાઈ લોકોની દવાના ટાઈમ સાચવવાના કોઈ કે મને આજે આ આ આ રસોઈ કરવી છે કોઈને મળવું જોઈએ, કોઈને તીખું જોઈએ, પછી એટલે મારા ઘરે તો ચાર છે એવા, દાદી સાસુ દાદા સસરા ને મારા સાસુ સસરા, એટલે ચાર જણ નું અરે તો કરવું પડે, એટલે થોડું ધ્યાનમાં લઈને જ બધું કરવું પડે, તમે શું કેવું?
હા હા બરાબર છે, સહિયારા કુટુંબમાં હોય એટલે એવ જ બધાનું વિચારીને આપડે કરવું પડે, તો આપડા છોકરાઓ હોય અને આ લોકો જેધ હોય, એ લોકોનું બધાનું વિચારીને જ આપડણે થોડું ઘરમાં રસોઈને એવું બધું બનાવવું. અમારે પણ એવું છે લોકોને આપણેે વિચારવું પડે કેમ કે આપડા છોકરાઓને સુવભાવે ને એ લોકોને સ્ભાવે આપણા છોકરાઓ બધી યંગ જનરેશન, એટલે એ લોકોને બધું સારો સારો કવાનું જોઈએ જયારે આ લોકો જે ઓલ્ડ હોય તે લોકો પેલા જૂના જમાનામાં થી પેથી સારું સારું ખાઈને આવેલા એટલે દેશી ઘી વાળું ને રોટલા શાક ને એવું બધું વધારે ભાવે, જ્યારે આપડા ત્યાં છોકરાઓને એવું બધું ભાવતું નથી એટલે એ લોકો, શું આવું બધું આપડા છોકરાઓને બધું બહાર ન ફૂડને એવું બધું વધારે ભાવે ને આપણા દાદા દાદાજી ને ઘર નું જ વધારે ભાવ્યું, એટલે આપડે હ એજ બનાવ પડે એટલે બાર જતા. પેલા બી થોડું વિચારવું પડે આપડે એ લોકો માટે તો કઈ ને કઈક બનાવવું જ પડે અમારે તો એવું જ ચાલ્યા કરે કે એ લોકો પહેલા થી આ બધું સીગી નું ને એવું બધું ખાતા આવેલા એટલે મજબૂર તે લોકો ને આપડે તે આવું બધું બાર નું ખાઈ એટલે એ લોકોને એવું એટલે બધા એ લોકો આપણને કે કે અમે લોકો તો આટલા ઉમર થઈ ગયા તો બી કેટલા કરા કકરા છે જયારે આપણેે હમણાં ખાવાનામાં એટલું બ ભેળ છેટ કે આપડી હેલ્થ પર જ તરત આપણે તરત માંદા પડી જઈએ ત્યારે એ લોકો જૂના જમાનામાં જે દાદા દાદી ને એ લોકો બધા હતા તે એ લોકો કોઈ દિવસ બીમાર જલ્દી નહી પડતા એ લોકો કેમકે એ લોકો ખાવાનું બી ત્યારે શુદ્ધ મળતું અને એ લોકો આવું બધું દેશી ઘી નું રોટલા શાક ને એવું બધું ખાતા એટલે એ લોકો અ મજબૂત રહેતા હતા એટલે એ લોકોને જલ્દી કોઈ બીમારી પણ નહી આવતી હતી અને લોકો એ લોકો જીવન બી આ સાદાથી જીવતા હતા. તો આખો દિવસ આવી રીતના અ કામ કરીને ઘરને જલ્દી જમીને જલ્દી સુઈ જતા. આપણા લોકો આપણેે જલ્દી આપણેે આપણું ખાવાનું કેવું છે કે આપડે તો ટાઈમ ટુ ટાઈમ ની ખાય આપડે તો શાંતિ થી આ સાડા આઠ નવ વાગે જેમ પરવારી ખાઈએ ને પરવારીને પછી સુઈએ. જયારે જૂના લોકો તો કામ ને એવું બધું બી કરતા એટલે એ લોકોનું જીવન એટલું મસ્ત સાદાઈ સાદાઈથી રેતા હતા અને ઓટલે બેસીને બધા વાતચીત કરતા હતા. આપણે તો એવો ટાઈમ જ નથી મળતો હમણાંને જનરેશનને. એટલે આવી રીત ના મારા દાદા અમને કેતા હતા કે અમે લોકો તો આ એટલા માટે જલ્દી રેતા કેમ કે અમે જલ્દી ખાઈ લેતા સાત વાગે નહી એટલે લો લોકો તો ખાવાનું જ જોઈએ એટલે સાત વાગે એટલે ખાવાનું ખાઈ ને એ લોકો જલ્દી સુઈ જતા ને જલ્દી વહેલા ઉઠી પણ જતા એના લીધે એટલે લોકોની અ એટલે એ લોકો મજબૂત રહેતા હતા અને આ આપડાને છોકરાઓ તો શું મળને પછી ખાઈને આવી રીતના ચાલવા અને એવું બધું નહી જાય એટલે એ લોકો વારંવાર આવી રીતના બીમાર પડ્યા કરે હમણાં ની જે હવા આબોહવા જે હોય એ પણ પહેલા જેવી નહી મળે પહેલા તો આવું વાતાવરણ પણ શુદ્ધ રહેતું હો હતું એટલે બીમારી પણ ઓછી થતી હતી હવે તો વાતાવરણ એવું અને ગરમી પણ એટલી કે એના લીધે આપણેે બધા માંદા પડી જાય છોકરાઓ પણ માંદા પડી જાય પેલા એના બો હવા સારી હતી એટલે દાદા દાદી કે કોઈ બીમાર નહી પડતો હતો જલ્દી અને એ લોકો આજે બી એટલા મજબૂત કેમ પેલા ખાવાનું બી સારું શુદ્ધ ઘીનું અને બધું ખાવાનુંમાં ભેળસેળ ની મળતી. એટલે એ લોકો તો આવી રીતના અ ખાવાનું ખાય નહ હેલ્ધી રહેતા હતા શું કેવું તમારું.
સાચી વાત છે કે પહેલાના જમાનામાં બધું ખાવાનું એટલું શુદ્ધ આવતું હતું કે કોઈ પણ ભેળસેળ વગરનું ખાવાનું વળી કુદરતી રીતે વગર ખાતરનું ખાતર એટલે ઓર્ગેનિક રીતે બનતું શાકભાજી ઓર્ગેનિક રીતે બધી વસ્તુઓ ઉગાવામાં આવતી હવે તો બધામાં ભેડસેડ એટલું બધું આવે છે કે ઘી પણ ચોખ્ખું નથી આવતું પણ પેલાના જમાનામાં તો આ લોકો જે બધા જે હોય એ લોકો તો શરની પોર માં ઘીથી ભરેલી લભલભ રોટલી છે કે મલાઈ છે કે માખણ છે કે બધું ઘરનું જ હતું એટલે એનો જ નાસ્તો કરતા એટલે મારા દાદા સસરાને એ લોકો તો હજુ બી તમે જો કે એટલા કકરા છે ને કે અમે અ. થાકી જઈએ આપડે ઘરનું કામ કર પણ એ લોકો નહી થાકે એ લોકો તો હજુ એવા ને કે અમે તો તમારા જેટલી ઉંમરમાં એટલું કામ કર્યું છે તે જમાનામાં તો કે ગેસ પણ નહી હતો અમે તો ગાડી કોલસા ની અ સગડી ચલાવતા ને સગડી પર અમે લોકો એ રોટલા કર્યા છે પ્લસ કે જમાનામાં તો સહિયાર કુટુંબમાં રહેતા હતા પ્લસ બધાને ચાર ચાર પાંચ પાંચ છોકરાઓ એટલે એમ કે કે બધા છોકરાઓને બી સાચવતા એ લોકો નું બી કરતા ને અમારે તો દૂધ ન ધંધો રહ્યો એટલે ડેરી હ છે એટલે સવાર માં ચાર વાગે એટલે તો બધાની સવાર પડી જતી એમ એટલે ઘરમાં આ બધાઓ ઉઠી જ જતા એમ ને થોડું ચાલવા જતા મારા મારા દાદા હજુ આજની તારીખે બી એસી વરસ ના છે પણ આજની તારીખે સવારે પાંચ વાગે એટલે ઉઠીને એમનું નિત્યકર્મ કરીને ચાલવા નીકળી જ જાય ભલે લાકડી ના ટેકે ટેકે ચાલે પણ બંને જણા થોડે થોડે લગીને બો દૂર તો નહી જાય પણ નીચે અમારા સોસાયટીના કમ્પાઉન્ડની અંદર એ લોકો આટો માર્યા કરે. કે ભાઈ એમને એમનું થોડું એમ એમની કસરત છે ને એ બધું ચાલ્યા કરે વળી અમારે નીચે પેલા કઈક આ બધા યોગ યોગા વાળા બી આવે છે એટલે નીચે યોગા ક્લાસ ચાલે છે પછી કઈ લાફિંગ ક્લાસ એટલે બધા જે સિનિયર સિટીઝનો જે છે એ સિનિયર સિટીઝનો એ લોકો ની જે પ્રવૃત્તિ કરવાની હોય એ બધી પ્રવૃત્તિ ચાલ્યા કરે એટલે એ લોકો ન બી ટાઈમ પસાર થઈ જાય વળી આઠ સાડા આઠ ઉપર આવે આવીને સીધા એ ધોઈને સીધા એ લોકોનું તો એટલું વ્યવસ્થિત રૂટીન છે કે આઠ વાગે એટલે ચા નાસ્તો કરી જ લેવાનો આઠ વાગે ચા નાસ્તો કરી દવા દવા તો એ લોકો ક્યારેય ન ભૂલે આપડ ભૂલી જાય પણ એ લોકો ન ભૂલે એ લોકોની દવા એટલી રેગ્યુલર એ લોકો લેય ને પછી થોડો આરામ કરે પછી પાછી બાર વાગે એટલે એ લોકોને જમવાનો ટાઈમ થઈ જાય એટલે મારે તો એ લોકોની થાળી પીરસી જ દેવાની જરાય લેટ ન કરાય કારણ કે એ લોકો બધા નિયમના પાબંધ છે એટલે બધા નિયમ પ્રમાણે એ લોકોનું બધું એ લોકોનું રૂટીન બું એક સરખું સેટ કર્યું હોય એટલે ચાલ્યા જ કરે એમ એટલે એ લોકોને એ લોકોનું બધું આમ એકદમ વ્યવસ્થિ જ એ લોકો એટલે એ લોકોની હેલ્થ પણ સારી જ રહી એમ વળી એ લોકોનું બહાર સવા બરે પટી જાય જમવાનું પછી એ લોકો થોડી વાર આ છોકરાઓ સાથે રમે કઈ કરે એવું બધું કઈ ઘરની ઈન્ડોર ગેમ્સ હોય કઈ કેરમ રમે આ છોકરાઓ સાથે કે કઈ લુડો રમે એવું કઈ રમત ગમત કરે ને પછી એ લોકો સુઈ જાય સુઈ જાય એટલે આપણેે તો ઘરના કામમાંથી પરવારીએ નહી હજુ તો બે અઢી વાગે તો હજુ પરવાયરા ના હોય એટલે એ લોકોનો તો ઉઠવાનો ટાઈમ થઈ જાય ત્રણ વાગે એટલે ચ નો ટાઈમ થઈ જાય પણ આપડે તો હજુ ઘરનું કામ આટો પાટો પાટો કરીએ એટલે તો ત્રણ વાગી જાય એટલે ચા મૂકવાનો ટાઈમ. ચા મૂકીએ એટલે એ લોકોને ચા આપીએ એમની સાથે થોડું ચાર વાગે થોડો પાછો એ લોકો નાસ્તો કરે પછી સાત સાડા સાતે તો એ લોકોને જમવાનું જોઈએ જ એમ એટલે એ લોકોનું નિત્યકરમ છે ને બધું બહુ સરસ છે એટલે એ લોકોની હેલ્થ પણ એટલી સારી રહી ને આપણા ને હજ માથું દુખે પણ એ કે તમારા જેટલી ઉંમરમાં હો અમને માથું કેવું દુખ્યું છે એ અમે નથી જોયું એમ કે અમે તો વ્યવસ્થિત રીતે બધું આખો દિવસનું ઘરનું શેડ્યુલ લેવું સરસ કરી દાખે કે ન પૂછો વાત શું કેવું તમે.
હા તમારી વાત તો બરાબર જ છે. એ લોકોનું જીવન સંતુલન એટલું વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ એ લોકો ખાવાનું ખાય અને ટાઈમ ટુ ટાઈમ દવા લાય જ. આપણેે. ઘરના કામ માંથી આપણે ભૂલી જઈએ કોઈ વખત પણ એ લોકો તો જીવન એવું, કે ટાઈમ ટુ ટાઈમ ખાવા પીવાનું અને ટાઈમ ટુ ટાઈમ બધું કરવાનું નિત્યકમ, અને હવે તો ઠેર ઠેર બધી જગ્યાએ જ જોઈએ તો બધી જગ્યાએ ગાર્ડનમાં ને એવા બધા જગ્યાએ, આવી રીતના બધા ડોસા લોકો બેસી ને આવી લાફિંગને એવું બધું કરતા જ, એટલે એ લોકોની હેલ્થ પણ એના લીધે સારી હોય છે, ચાલો ત્યારે તમારી સાથે આ બધું જાણીને આનંદ થયો આવજો.
આવજો.